હલો,
હલો હ શું કરો છો મજામાં,
ઓ હોય વચ્ચેમ નહ આવતો
શું કરો શો
બસ સોનંતી હૈ,
એવું સે બસ કોની વા રસોઈ બનાવી હે, રસોઈ બનાવી સે,
સેની
હમ્મ બનાવાવામાં તો ઝારનો રોટલો વઘારો પડ્યો, હવાર નો ઠંડો પડે હ એટલે વઘારવો હે ડુંગળી ટોમેટો નાખી
ચાલે,
હમ શું કરો તમે
અમે જો ખઠી બનાઈ પીંડા ની પછી ખીચડી બનાઈ
હમ સરસ સરસ હમ
તુરયું કડવું નીકળ્યું
હમ
અને એક તુરું હારું હતું તે એનું શાક બનાવ્યું કાકા બ એટલે લગ રજ અને બા ારનો રોટલો એક બનાયશું અને ખાવાની રોટલી
સરસ અમારે રોટલો વધારો હશે પણ હ સોંતિ
મે કેટલાય ફોન કરું ફ્રી હોય તો પછી હોજી નઈ મજા આવતી વાયરોને બધું હે ને
હમ નાના બરોબર શું કરે છે કરના બધા મજામાં
જી તમારે બધ મજા
હા બહત મજામાંશે હા ચાલુ હાલ બસ મશીન જ બેઠી તથી બ્લાઉઝ સીવતી હતીી હમ હવે રસ બસ ચાલ જાય
એવું એમ
હ
ખવાડો ખરી
હા શીખવું હે તમારે
હા ચોક્કસ
હા ત્યાં આવજો શીખવાડીશું
એવું એમ
હમ બ્લાઉઝ ડ્રેસ સાડીને ફોલ ભેડ આ બધું શીખવાડોું
કે કેટલા સુધીના બ્લાઉઝ હોય
અઢીસો ત્રણસો જેવા બ્લાઉઝ એવી સિલાઈ
એવું
હમ અઢી અઢીસો થી સ્ટાર્ટ થાય
હા બરોબર બરોબર
હમ
ભલે ભલે ભલે આઈશું ચલોો
હા આવજો એટલે શીખવાડ દઈશું
હા બરાબર શું કરી તમારે બેસ સોડ્યું મજામાં
હવ મજામાં સ બે રમે ર શિયાલ તો કોણ
એવું એમ કેજ કોક દિવસ ફોનમાં વાત થાય કેેવરાય
હ કરશે હો
હ હા
હ સારું સારું
શું કરે તમારા બધા મજામાં
હ બધ મજ
હ તમારી બાજુ વાળા ને હવ મજામાંજ તારે બાજુવાળ ક્યારે આવન છે
એમને રવિવારે છે
એવું એમ
હમ આવજુ હલો
હા બોલો
ક્યારે આવવાનું તમારે
બસ કાલ આવવું છે એ વિચાર છે હજુ તો આવીશ એટલે ફોન કરીશ
હા સારું સારું આવજુ હ
ફોન કરીશ ચોક્કસ આવીશ કાલે જ જાઉં જવરા તો જવાનું છે હ સદારમ બાપુ કાય તને ટોટના
ટોટણા
હ ટોટાણા જઉું છે
એવું છે એમ કેમ એમને એમ જવું છે કે
કરવા અને એ પગે બતાવા.
એમ શું તકલીફ છે પગી?
કે મારે નસ દબાય છે.
એમ છે તે ત્યાં દવા આપે છે કે
કછ કરે છે.
એવું છે.
હા એટલે કે મટી જાય છે એમ કીધું છે. પણ એ બીમાર થઈ ગયા હતા એમને લખવની અસર થઈ ગઈ હતી.
એવું એમ.
ફોન કરીને જઈશું જો હમું થશે તો કરાવીશું.
હમ ચાલે ચાલે જઈ આવો. હમ ના ના જઈ આવો ખબર પડે. એ મટી જાય તો હોળી. હમ.
બોલો.
સારું સાર. હવ શોત હવી જ હ. તમારે બધા મજા આવશે અક્ષુ નિસર્ગની.
એ મજામાં.
એવ છે વિરન્સ ન્યાય હ.
અવિરાશની આયો હ. હા વિરાશ ની આયાી હવે રેવાના જ છી બે ચાર દિવસ પછ છ જા કો રઈવાર સુધી.
એવું છે.
હા એટલે રવિ વારથી મમ્મી એ કીધું મળી આવે.
હા ના ના ચાલે આવો તમે ધારો. હા.
હમ. શું કઈ શિયશું.
નાની નાની રુટી બના.
નાની નાની રોટલી બનાવી છે.
રોટલી બનાવી છે.
એવ એમ સારું સારું બનાવી આપું.
હા બનાવી આપશુ. શું ક બીજી શોંતિ એને.
હા શોનતી હૈ. પ્રિયંકા ભાભી નો ફોન આયો હતો હાલ.
અમારે માહીને એક ભમરી કેય્ડી હતી
મધમાખી.
હા મધમાં.
એમ કેટલી કયડી એક જ કયડી
કયડી ખબર ને રાત હોય છે પછી કયડી છે એટલે શું કે રુંગુ ના આવે ને કોઈ ની.
એવું એમ ભમરી કયડે તો બહુ બળે
પણ રાત્રે તો ઊંઘમાં જાતું હોય ને બધું ગગનમાં ગાજતું હોય.
એવું એમ. એ વાત હાચી બસ છોકરાઓ તો બહ રુંવે
રોવતો બવ રોવે
હમ્મ સરસ સરસ
બીજી શોન્તિ બસ રોટલી બનાવું હું
એવું એમ ભેંસો તો
ભૈસો દોવ રહી જી ગાય દોવ રહી જી એકસંગ બકરી બિયાબ થઈ રહી છે
કેટલી દોવા હલે હાલ
આલે છે કોને તે વેલા મોડું કરાવે છે ગાય આલતી નહીં અને નોની ગાય નહી આલતી મોટી આપે છે કણ
હમ સાર સારું સ ખેતરનું કામકાજ પર
એવું છે મગફાળી વવરાહી જિ
ફરી વવરાઈ
એવું છે.
હવ
હમ્મ સરસ સરસ
તમારે શું કમ થાય ચાલુ
બસ આ રસોઈ બનાવા છે હવે રોટલો વગારવો છે ચાડ નો
એવું હ અમારા હવે રોટી બની જી
હમ્મ
એવું છે એમ હ
એટલે
કે કેમ રોવે છે.
એને કોક ખાઉ છે
ખાવા આપો પેહલા ખાવા આપો પછી એવું એમ
બરા લ
સારું સારું લો
બોલો બીજું અમે અમે ફોરા જોવું છે. થોડા કેટનો લાયય વોઠી લાઇ હા
હ ના ના વરસાદ આવે તો પહી રાખવું પડે સગવડતુ આમ હા ગોમડામાં તો જોવ જ
જોુવે અમારે તો પેલું જ જોુવે ગમડા વાળા ને
હ અમારે તો ચૂલા હોય ને એટલે લાકડા કઈ જો હોય નને
ઓ
હમ્મ
સુનિષ્ઠા નીવ કોને પડાંવતા
ના નિષ્ઠા ને તો સ્કૂલ જાયને રમે જાય બપોરે ઊંઘી જાય
હમ્મ
હા હ શું કરે છે એની બેન મજામાં
અને બેન આવું કોઈક વિતરતો તો કો ભાઈ એને કો તો ઈયો
હમ્મ એમને સાડી સાડી ફોલ બીડિંગ કરવાની છે એમને બાકી પડી જ તો લઉજ સીવાનું બાકી હવે જોવં તમે આવો એટલે ચવો ટાઈમ મળે હે પણ મને સીવી દેસ
એવું એમ તો સીવી દેજો તો વડી હંગાસ લાવડ પેારીની જબરા
હા તમારે શીખવું હોય તો તમે સીવી દેજો
અ તો હવે જોઈએ છીએ હડ
હમ
જો આવો ને તમારે જો ટાઈમ મળે એવું વાત થ
હ બરોબર હવ ચાલે હમ
કેટલી મિનિટ થઈ હો કેટલી મિનિટ થઈ કાકોસી
મિનિટમાં તો નવ મિનિટ થાય છે
બોલો બીજું સન
હા શંત સ બસ સાર ઓટલો વઘારે્યો હય શાક બટાકાનું હવાનું થોડું પડ્યું છે ગરમ કરવું છે
હા ચાલે
હમ અને કાધો રોટલો બનાવી દેસુ
ચાલે અમે એક જ રોટલો બનાવું એક જ રોટલો બનાવવો હોય મારેકો
આમારી બસ તારી એક જ રોટલો બનાવો રોટલો વધઘાર્યો છે
હ કાકો ક તમ કે મોર રોટલા બનાવઓ જારના કે સ ખા રહ તોર લાગ
એમ તો તું વધારે નાખવાનું ખારો બનાવાનો
તે અછ મેંટલું વધાર ના ખાઈ ગું અને બેનકી કે ખાર ર રખ્યો
હમ
બૈકી ભાઈ એમ કીધું કે તો કે ત કાકો કે કે કરે દાડી કે મોડાાસી મોડાાસી
એટલે મેં આું ડબલ નાખી દીધું
ખા એટલો ખારો નતો થયો પણ જે લોકો મોલ થોડુંક ખાતા એમને ખાર લાગે ને
એમને કારણ
હ હા એવી
એમના સસરાની તબિયત કેવી હે આની
એમને સસરાની તબિયત હારી છે, પણ હાલ તો આ પેલા બાટલા ચઢીને અમદાવાદ થી આવ એટલે બે-ત્રણ દિવસ એવું થઈ ગયું હતું, પાછું. અને પછી સેટિંગ થઇ ગયું, એટલે હું થઇ ગયું.
જેવું એમ.
હ.
સરસ, સરસ. સારું બે કે.
કુંમારવાની સિટિંગ ફરવા જતો.
એવડમ તોછ છે એમ કો
ત છે શતર્માં
એ સારું, સારું. બસ, શું મળે તમારી સિટીમાં?
ઘઉં બાજરીને કપાવાયા તરુને. શાકભાજી વાઇ તો શાકભાજી
હમ, તમારે તો શાકભાજી કર
મગફળી ને બટાકા જે જોતું એ મળે એવું. એ તો મફત ના મળે ને. જીરું ને એવું બધું પણ મહેનત કરો ને તો જ મળે. સીટીમાં તો આ સીટી જ એવી છે અમારી.
આ સીટી એવી સે અમારી હ.
સારું, સારું. લગાર મહેનત કરો. હમ, ગામડામાં તો મજા જ આવે ને.
હઅ હઅ.
હમ.
બોલો, બીજું કો શોન્તી.
હાવો શાંતિ સે બસ નિષ્ઠા ને ધ્યાન, પાણી
એવું એમ.
હમ.
અમારે વિના